સુ ઘરે, હમ. અને બીજું કેટલું ચાલે ભણવાનું?
બસ સારું ચાલે. તમારે?
મારે બસ સારું ચાલે હે. હોવ
તું શું કરશ?
બસ બેઠો તમેં કો.
અમે એ બેઠા.
અમ બસ એક્ઝામ ચાલુ થઇ હ, એટલે પેપર આવીલીને આવ્યો. બહુ વડી ફર્સ્ટ એડ કરવા જવાનું હતું, તે ફસ્ટ એડ માં તો હા?
કેવું ગય પેપર?
પેપર તો બ હારું છું ઠીક ઠીક.
કયા સબ્જેક્ટ નું હતું?
મેથસ.
એવું મસ્ત તો તને ક્યાં આવડે જ છે?
હા એ તો છે એટલે તો ઠીક ઠીક ગયું.
અચ્છા બીજું?
પછી ફર્સ્ટ એડ માટે જવાનું હતું તો એમાં તો ક્લાસ ત્રણ થી પાંચ ની બેચ જ નથી. સવાર ની હ, એટલે તમારે સેટ થાયને, એટલે બે બલ પડ એટલે ભાઈ કેવા દીધું, હ તેવીસ તારીખ થી જાશો.
વીસ તારીખ થવું, કઈ તારીખ સુધી?
ત્રેવીસ થી ઓગણત્રીસ. હમ ના. હમ
અમારે બી ચાલુ છે.
હમ
આજે તો ગઈ નઈ.
થઈથી?
ના નઈ જ
અચ્છા.
હમ જો કહ
બરોબર.
શું કરે ઘરે બધા?
બસ શાંતિ તારે કે?
મારે ભી શાંત કાલ હવાનું તો.
અચ્છા.
હમ.
બરાબર.
ઘરે સઈડ આવ પે.
હ આવ આવ મોડા આવ. મળ આવું હવે કાલ તીરપ ન થોડું વાંચવું પડશે.
એવું.
એવ હા.
હા વાંચો.
હ વાંચ સિવાય ઉ્ધાર નથી જીવેર બો.
એ વાત હ છેી.
એા એકાઉન્ટ.
એકણ તો ફાવે.
હાયાકાઉમાં તો વાળો નહી.
બરાબર. કેટલા પેપર છે?
આજ દસ તારીખ.
દસ તારીખે પૂરા.
હા કાલે બીજું કશ તો રહેશે.
બરાબર.
હ હમ.
તમારા હસબેન્ડ શું કરે છે.
મારા હસબેન્ડને વણે છે.
એ ક્યાં ભણે
હા.
કયા આગળ પડે એવું.
વડોદરા આઈતી કરે છે. હા એટલે તો હવે ડખા થઈ ગયા છે કે હવેમને બરફ પર જવું બી કેવી રીતે.
જઉ તો જઉં પણ ગિફ્ટ શું આપવાનું હોય તો કે.
ગિફ્ટ તો હવે જોવું કપડાં લઈને જઈશ.
અહિયાંથી જઈશ કપડા લઈને.
હવ અહિયાંથી જ.
હા તો મને લઇ જજે જોડે. હું સિલેક્ટ કરાવવા આવીશ મારે બી કઈક આપવું પડશે ને ગિફ્ટ.
હા.
શું આપો મને તો કઈ આઈડિયા નઈ.
સારું શર્ટ કે સારું શર્ટ લાગે.
ના બેાઈ ના હું જ કમ શર્ટ આપું.
કો બે મ બે ચાર રંગ ચાર શર્ટ પહે તો તારો ઈ. કોલેજમાં છે એટલી પધી મારે હારી આલી.
ના ના મારે એવું લગાડવું જ નઈ નેને કપડાં આપવા જ નઈ.
પેટલું શર્ટ જ અાંગું કપડા અલંકું કે.
ના પણ મારે નઈ આપવા ને મારી મરજી.
પીવા જેજો.
હા તે નહી જ આપું તેલ પીવા જઈશ તેલ મોંઘું થઇ ગયું છે.
ડ ખાવી.
ના. હું છે ને સ્વીટ નથી ખાતી.
હા હ.
હ તું ખા સ્વીટ. સ્વીટ જેે.
ના હું ગબી સ્વીટ ખાવ તોું મો થઈ જાઉં છું. હું બી બનતા છું પૂછવું તો પડે ને. પછી પછી એવું થાય કે પૂછ્યું બી નહીિ. અરે તમને ખબર છે તમારા માટે એક સરપ્રાાઈઝ છે.
શું સરપ્રાાઈઝ.
એ સરપ્રાઈઝ છે નહી. છે ને એ પાસ્તા છે તમને ભાવે છે ને એ વાળા.
નહી મને નથી ભાવતા હવે હું નથી ખાતી.
ઓ કેમ કે મેગી વાલા બંધ કરી દીધું એટલે
ના મને આવા નથી ઈચ્છા બહાર નુ ખાવાની
ઓહ સુું સ્વીટ હેલ્થી બોલો.
પિમ્પલ્સ ને એવું થાય ને એના માટે હવે બહારનુંું બંધ કર્યું.
અચ્છા.
હા
હાલે.
તું ભી કરી દે બંને ક મોટી થઈ જાય ના. હું બહાર ન ખાતી પણ નહી અને ખવરાવતી પણ નહી.
અત્યારે તો બંધ નહીં આવુચ
શું પાપ લાગે મારા દિલ ના ઠેસ પહોંચે
એવું કઈ પાપ બાપ ના લાગે
પણ મને ખબર ને મારું દિલ તારું જ છેશે
હા પણ ભલે ને
હા તો બી હાલ તો બહાર બેઠી હું
હમ હોબી બસ કરવા બેઠી
વરસાદ વાળું વાતાવરણ છે અહિયાં તો
અ વાતાવરણ બહુ મસ્ત છે આજે તો
ત્યાં બી એવું છે? એવ
હમ ઉફ બોલો બીજું કો
કઈ નઈ બસ જિંદગીની હડમાળા.
હ અમારે ને મારે પ્રીતિ સેમ ટાઈમ હતો તો પસી પ્રીતિ ના માટે પ્રીતિને એક થી ત્રણ નો ટાઈમ કરાવડાવ્યો અને મેં તો તારીખ જ બદલાઈ દીધી મારે ન સિવાની સંગાથ થાય
શિવાની ત્રેવીસ તારીખે જ છે.
હ હ
અને ઓગણત્રીસે પટશે ને તારે
હા
તો આમ આમ ક્યારે જવાના તું તાર વડોદરા તો પછ તું ચેમ એવું કેતી મારે ખરા
એક થી ત્રણ નો કે ત્રણ થી પોંચ ગમેથી બેચ હોય પણ ટ્રાવેલ્સ કેટલા વાગે પછી એક સાડા સાતે ટ્રાવેલ્સ હોય ને તે રાતના બે વાગે
ટ્રાવેલ્સ કે બધા માટેની
બધા માટે ટ્રાવેલ્સ તો
મને એવું લાગ્યું કે તમારે બંને માટે જ બુક કરાવશે અલગથી
હા હા બોલો એક મિનિટ હ પડ્યા હા બોલો તમારા ખાતામાં બસો રૂપિયા ઓનલાઈન કરજો ને તમે કેશ આપો એમને રિચાર્જ કરવું જોઈએ
કોને કહી?
તના કવુ.
આ તો તમારે ચેમ બોલે
ના મળે કેશ નહી જોતા મારે
પણ હો નહી રિચાર્જ કરવું
હા પણ મારો ઓનલાઈન જોવ મારો કેશ નહી જોતા.
શું ઓનલાઈન તાર પડ્યા તો એ ઓનલાઈન તાર તો વપરાઈ જઈ તે ચિંતા.
ઓનલાઈન વાપરવા ન કે છે વાપરવા ન આઠવાડો.
તું એઠવાડો વાકરે તેમાંથી તારો બા.
હમણાં એક ચપ્પલ પડશે ને
તને પડશે હાટી મે જ હથે.
સિદ્ધુ વાવાન માંથી
નાક બસ્સો રૂપિયા આલુ તને કેશ.
પ નમ જેંકકે પનમણા જેંકયાય ના
હા કઈ દે જા.
પૂનમ
બોલો બોલ.
કાઈ બોવ નય એકલી ઝડા ઝઘડા ઝઘડા બસડે શું બીજું.
પણ નાખ ને તો.
પણ મેં નાખવા ના નહી પાડે મેં એમ કીધું કે કેશ નહી જોતામારે ઓનલાઈન આપજે.
અરે પણ માર ફાઈ ને યાર રિચાર્જ કરવું હોય યાર તો કેવીમજ ને ક
હા હું તો નહી હારી બસ મારી જોડે માંગીશ જ નહીં મેં નહિ હારી.
પણ હમે હ ઉપર લઈને જવાના તારા ફોન પેલા પૈસા છે ખબર.
ઓહ ઉપર લઈને જવાન માર ભીડા.
પણ તે તો ચમ નહી.
બકોઝ આ એમ આવી જ છું.
આ બેટવાડો એમ કે.
તું એઠવાડ એ જો તું બોલી ભી ગઈ. એ જે હોય ને એજ બોલા સમજી અને આ મોઢે જ આવે એવું.
બોલ બોલો બોલો એ થોડે ના બોલું હોય તો ના જવા.
તે ના બોલ મારી મરજી લે ઝઘડા કરે એકલું. બસ ધમકીઓ ચાલતી હોય આખો દાડો. બોલતી કેમ નહીં કશું.
શું બોલું કો. તમે તો એ હું બોલું હિરલ બેેન તમે. કોઈ બોલ હું હિરલ બેેન બોલો બોલો જોશી હિરલ અમ. ભાઈ બોલો
આખું નામ લેવાની જરૂર નઈ.
તમારું આખું નામ લખેલું જ છે અહિયાં.
આથી ભલે લખેલું તો તારે બોલવાની જરૂર નઈ.
ઓકે માય મિસ્ટેક આઈ અપ આઈ જિસ.
નઈ ચાલે પોનસો રૂપિયા જોવી.
તમે તો લૂંટવાના ધંધા ચાલુ કરીયા‌ છે. સારું ચાલ હું તમને મોડા કોલ કરું.
હા હા વાંધો નહિ.